હેલો.
હલો
હા હા. તોવાજ આવે છે ને મારો
અને સંભળાય છે મારો આવે છે તમને
હા જરા ધીમો આવેે છે
હા તો કેમ છો તમે
બસ મજામાં
હા તો આજે આપણે જે છે, રામાયણ વિષય જે છે એમના ઉપર વાત કરીએ.
હ હા
હા તો રામાયણ જે છે એમને એક આપણે ગ્રંથ તરીકે બિરુદ આપ્યું છે કે ધાર્મિક ગ્રંથ છે એમ પણ જે રામાયણ જે છે એ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી પરંતુ એ જે છે છે સાચી જીવન જીવવાની સાચી રીત આપણને શીખવે છે એમ.
હા તમે સાચું જ કહ્યું. કે ધાર્મિક ગ્રંથ જ નથી પણ એમાંથી પણ ઘણું જાણવા જેવું આપણને મળે છે પેલા છે તે આપણને ટીવી પર રામાયણ અનેને મહાભારત એવી સિરિયલો દ્વારા આપડે જોતા હતા અને વાતો પણ કરતા હતા
હમ્મ હા તમારી વાત સાચી છે કે જારે આ પેલા ટીવી ના હતા કલરફુલ ત્યારે જે છે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીમાં જે છે દરરોજ સાંજે જે છે એ રામાયણ છે મહાભારત જે છે એ બતાવવામાં આવત ું હતું
હા હા આપણેે રામાયણ અને મહાભારત માંથી એટલે રામાયણ માંથી આપણે રામનું પાત્ર લઈને આપણેે ઘણું એમાંથી શીખી શકીએ છીએ
રામાયણના પહેલા તો રચયિતા જે છે એ વાલ્મકી જે છે રામાયણે રચી હતી તો એમને જે છે મર્યાદા પુરષોત્તમ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે એમણે જે છે જીવનના દરેક સંબંધમાં ધર્મ સત્ય વચન નું પાલન કરવું આદર્શોનું પાલન કરવું આવી બધી જે છે એમનામાં ગુણો હતા કે જેના કારણે એમને જે છે એ મર્યાદા પુરુષોત્તમ તરીકે પણ ઓળખવામાં આવે છે
હા હા એમને ગમે એવું થયું વનવાસ થયો પછી સીતાજીને કેમ છોડવા પડ્યા તો પણ તેને મર્યાદા પુરુષોત્તમ એક જ વાર એ લોકો એ અ રામે મેરેજ કર્યા હતા એટલે કે લગ્ન કર્યા હતા અને બીજા સાથે તે લગ્નગંથીથી જોડાવા માંગતા પણ નોતા એટલે ત્યારથી ઈતિહાસમાં એનું નામે છે ઘણા રાજાઓ છે રામે રાજા જ બનવાના હતા આગલા દિવસે એટલે રાજા ને ઘણી ઘણી રાણીઓ હોય પણ સીતા એ રામ એવા હતા કે તેને એક જ સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા જેમ કે સીતાજી
રામાયણની શરૂઆત આમ જોએ તો અયોધ્યાના રાજા દશરથ ના ચાર પુત્રો છે છે કે શ્રીરામ હતા ભગરથ હતા લક્ષ્મણ હતા અને શત્રુઘ્ન હતા એમના જન્મથી જ થઈ છે અને ચારેય ભાઈઓ જે છે ને એ ખૂબ જ એકબીજા પ્રત્યે પ્રેમ હતો એમાં પણ ખાસ કરીને જે શ્રીરામ અને લક્ષ્મણનો જે પ્રેમ હતો એ ખૂબ જ પ્રખ્યાત છે અને પછી શ્રી રામ ના જે લગ્ન જે છે એ માતા સિતા સીતા જી સાથે થાય છે એમ
હા હા સીતાજી સાથે લગ્ન થાય છે એમાં લગ્ન ત્યારે થાય છે કે શિવ નું ધનુષ હતું એ સ્વયંવરમાં જે રાજા તોડી શકે તેની સાથે સીતાજી ના લગ્ન થવાના હતા
હા તમારી વાત આ એકદમ સાચી છે કે શિવનું ધનુષ જે છે સ્વયંવરમાં જેમને જેમને પણ એ વિજય મેળવય એમની સાથે એમના થવાના હતા અને આ ઘટના પછી પણ એમને જે છે વનવાસની ઘટના આવે છે કે કંઈ કઈને બે વરદાન હતા ને કે જેમને એ રામને જે પૂરા કરવાના હતા તો રામને એમના કારણે જે છે ચૌદ વર્ષ નો વનવાસ મળ્યો હતો તો છતાં પણ શ્રીરામે જે છે એમના પિતાના વચનનું પાલન કર્યું હતું તો એ જ તો એમની મહાનતા છે કે તેમણે કોઈ પણ ફરિયાદ કર્યા વગર પણ વનવાસ જે છે એ સ્વીકારી લીધો હતો
હા હા! એમાં એવું છે. કે સીતાજી અને. લક્ષ્મણ પણ વનવાસ સ્વીકાર્યો હતો. ત્યારે સીતાજી સાથે, એટલે કે રામ સાથે. વનમાં આવા તૈયાર થાય છે. અને ઉર્મિલા છે, એ પણ આવવાની જીદ કરે છે. પરંતુ લક્ષ્મણ ત્યારે ના પાડે છે. કે હું તો ભાઈ ભાભી ની સેવા માટે જાઉં છું. ત્યાં તારું રક્ષણ ન કરી શકું. એટલે તું અહીંયા રરહે, અને હું એમનું. રક્ષણ કરુ, અને સેવા કરવા. વનવાસ જાય છે. લક્ષ્મણ તેમની સાથે.
હા! અને આજ આપણે સાચો પરિવારનો. પ્રેમ અને સમર્પણનું જે છે. એ સુંદર ઉદાહરણ તરીકે લઈ શકીએ છેએ.
હા હા!
સથી મહત્વની ઘટના હતી. કે રામાયણ જે છે, સીતાજીનું હરણ કર્યું હતું. અને ત્યારથી જ શ્રી રામે જે છે, તેમને શોધવાનું શરૂ કર્યું હતું. અને ત્યાર. પછી જ આપણે જોઈએ, તો હનુમાનજી નો પ્રવેશ છે એ શરૂ થતો હોય છે એમ.
હમ! અને પછી, શ્રી રામે વાનર સેનાની મદદ થી સમુદ્રનો. રામ સેતુ બનાવ્યો હતો.
હા! અને હનુમાનજી પણ જે છે, એ સમુદ્ર પાર કરી, અને લંકામાં જઈ. અને સીતાજીને શોધી કાઢ્યા હતા. અને લંકામાં પણ પોતાની પૂંછડીથી આગ લગાવી દીધી હતી. અને શ્રીરામે જે. છે તરત જ વાનર સેનાની મદદથી. સમુદ્ર ઉપર રામ સેતુ જે બનાવ્યો હતો. અને પછી જે છે લંકા ઉપર. ચઢાઈ કરી. અને રાવણ સામે યુદ્ધ કર્યું હતું. પણ આપણે જોઈએ કે, રાવણ જે છે એ ખૂબ જ વિદ્વાન હતો. છતાં પણ એમનો અંત આવી ગયો. કારણ કે તેમને પોતાના જ્ઞાનનો જે છે ને એને. અહંકાર આવ્યો હતો. એટલે રામાયણ આપણને એ શીખવે છે. કે ક્યારેય આપણા જે છે જીવનમાં કે. અહંકાર ના આવવો જોઈએ. જો અહંકાર આવશે તો આપડો અ. જે છે નિશ્ચિત છે એ.
હા! અંતે શ્રીરામે પછી, રાવણ નો વધ કર્યો. અને સીતાજીને મુક્ત કરાવ્યા હતા.
હા! અને પછી ત્યાર બાાદ તેઓ જે છે. અયોધ્યા પાછા આવ્યા હતા. તો એમના આગમન ના આનંદમાં, લોકો એ જે છે દીવા પ્ર. અટાવ્યા હતા. તેથી જ આપણે દર વર્ષે તે દિવસને આપણે.. દિવાળી તરીકે ઉજવીએ છીએ એમ.
હા હા! અયોધ્યામાં જયારે અત્યારે નવું રામ મંદિર બન્યું. ત્યારે પણ આખા વિશ્વમાં જારે દીવા. પ્રગટાવાયા હતા. અને બધા એ તે દિવસ નો આનંદ માણ્યો હતો.
હા! અને રામાયણમાંથી પણ આપણને ઘણું શીખવા મળે છે. જેમકે સત સત્ય બોલવું જોઈએ. માતા પિતાનો આદર કરવો જોઈએ. વચનનુંું પાલન કરવું જોઈએ. અને ધર્મના માર્ગે ચાલવું જોઈએ. એવું તો ઘણી બધી વસ્તુ જે છે. કે જે આપણે રામાયણમાંથી શીખી શકીએ છીએ.
એમ પાછું ભરતના પાત્ર માંથી પણ આપણને. ઘણું બધું શીખવા મળે છે. જેવો કે ભાઈ પ્રત્યનો પ્રેમ. ત્યાગ, નિસ્વાર્થ ભાવ, આ બધું લક્ષ્મણના પાત્રમાંથી આપણને ભરતના પાત્રમાંથી આપણને આવું બધું શીખવા મળે છે.
હા અને સીતાજી જે છે એમાંથી પણ આપણને ઘણું શીખવા મળે છે જેમ કે સી તા જે છે ધીરજ રાખી હતી, ભલે એમને ચૌદ વર્ષનો વનવાસ આવ્યો પણ તો છતાં પણ તે તેમની સાથે સાથે ધીરજથી ગયા હતા, એમને પવ્રિ -ત્રતા હતી પછી આત્મસન્માન હતુ, અને સંકલ્પ આવી ઘણી બધી જે વસ્તુ વસ્તુઓ જે છે. કે જે સીતાજીના પાત્રમાંથી આપણને જોવા મળતી હોય છે, અને આજના સમયમાં પણ ઘણું બધું જે છે રામાયણનું મહત્વ છે, કારણ કે તેમાં એટલા બધા જીવન મૂલ્યો જે છે એ આજે પણ એટલા જ મહત્ત્વના છે, એમ
હા ખરેખર રામાયણ માત્ર એક કથા નથી, પરંતુ જીવનમાં ઉતારવા જેવે, અને જીવનનો સાચો માર્ગ બતાવે છે.
હા અને એમાં પણ બાળકોને જે છને, એ રામાયણ વાંચવું જોઈએ કારણ કે તેનાથી જે છે, સારા સંસ્કાર આવે નૈતિક મૂલ્યો આવે અને જીવન જીવવાનની, સાચી પ્રેરણા મળે છે. એટલે રામાયણ જે છે, બાળકોને પણ વચવવું જોઈએ અને ગમે તે લોકો હોય, એમને વાંચવું જ જોઈએ એમ
હમ્મ આમ આપણને રામાયણમાંથી ભરત અને લક્ષ્મણ જેવા ભાઈઓમાંથી પણ આપડે અત્યારે ભાઈના જે સંસ્કાર હોય છે. ભાઈ ભાઈ વચ્ચેના ઝઘડા જે થાય છે, એ પણ લુપ્ત થતા જાય કારણ કે રામાયણ અને વાંચીતો
હા અને એવું જોવા જઈએ, કે રામાયણમાંથી આપણને સારા સંસ્કાર મળે છે, નૈતિક મૂલ્યો મળે છે. જે જીવન જીવવાની પણ પ્રેરણા મળે છે‌. તો આવી ઘણી બધી વસ્તુઓ જે છે, કે જે આપણને રામાયણ માંથી એવા મૂલ્યોને આપણે જીવનમા ઉતારીએ તો સમાજ જે છે, એ વધુ સારું બની શકે છે, તો આજે ખૂબ સારી એવી વાત કરી ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે આભાર તમારો
હા હા આજે ઘણી બધી વાતો થઈ ગઈ. ફરીને વાટોપિકક્ષા મળીશુ